એ છેબ.
હા, એકદમ સાંજે તમારે કેવું છે, બોલો મજામાંની.
બસ મજામાં, આમ તો મેં બેનને ફોન કર્યો હતો, પણ તમે કેમ ઉપાડ્યો.
એન બાર ગ આશ તારે.
ફોન કરમાંકીને ગયા છે, મને.
હા.
કઈ વાંધો નહી, તમે ફોન ઉપાડ્યો એ પણ સારું જ છે, કારણ કે મારે વાત તો તમારા વિશે જ કરવાની હતી. એટલે. આપણે તમારી સ્કૂલનું જે છે. એ અત્યારથી મતલબ આ પ્રવેશ કાર્ય ચાલુ થઈ ગયા છે, એની અંદર.
હા, પ્રવેશ કાર્ય ક્યાં ના ચાલુ થઇ ગયા છે, હમણાં પ્રવેશ ઉત્સવ પણ રાખો જ તો હમણાં. અ અમારે મેયર સાહેબ બધા બધી આવ્યા હતા. આપડે સાહેબો સાથે પ્રત્સવ કરવામાં આવ્યો હતો.
બ. તો આપણે એના મતલબમાં સ્કૂલ કેવી છે, સારી છે? એજ્યુકેશન કેવું છે?
એજ્યુકેશન તો ફૂલ એકદમ મસ્ત હતુ એકદમ.
એવું છે, એમને અને ભણાવવાનું કેવું સારું ચાલે છે, તે મતલબ મ
હા, બધું જ સારું ચાલ્યું.
અચ્છા, અને આપણે જે એની ફીસ કેટલી હોય છે?
ફીસ તો આમ ગવર્મેન્ટ તરફથી છે, એટલે કમ કો પચીસો જેટલી હોય છે.
એટલે મતલબ હાફ ગવર્મેન્ટ સ્કૂલ છે, એમને.
હા.
બરાબર છે. અને મતલબ પ્રવેશ કાર્ય ચાલુ થઈ ગયા છે, કેમને ચાલુ થઇ ગયા છે.
પ્રવેશ કાર્ય ચાલુ ક્યાં ના થઈ ગયા, હવે કદાચ પૂરા બી થાય ગયા છે.
એવું છે ને. અમારે એક સાળુ સિહ છે, એમના છોકરાનું સ્કૂલમાં એડમિશન કરાવવું છે. તો મેં કીધું કહ આપડે. બેનનો ભાઈ જાય છે, તો એને પૂછી લઈએ કેવું છે, કેવું નહીં. એટલા માટે મેં તમને ફોન કર્યો છે. કે, કે સ્કૂલનું બધું કાર્યક્રમ મતલબ મજા, ભણાવવાની જે રીત. બધી હોય છે, સારી હોય છે.
હા, એકદમ સારી અને એડમિશન લેવું તો અત્યારે. ફોર્મ ભરાઈ દો, ત્યાં મારી સ્ માં કો છોકરો નીકળશે તો, એને લઈ લેશે તરતર બાકી અમારી સ્કૂલમાં બધા ફૂલ જ હોય.
અચ્છા, અને સ્કૂલ મેં સારું નામ સેડ્યું છે, એટલે મેં કીધું કો પૂછી જવું એમ.
હા, અને આજે અમારી સ્કૂલમાં. હું અલગ-અલગ કાર્યક્રમ પણ થાય છે, જેમ કે પ્રવેશ ઉત્સવ વરસાગી. મંદ સ્પર્ધા દેશભક્તિ ગીત અલગ-અલગ કાર્યક્રમ થયા જ, સર એમ.
મતલબ તમારા ત્યાં સારા કાર્યક્રમ પણ થાય છે, એમને.
હા. શિક્ષણ સાથે બીજી પ્રવૃત્તિ પણ જરૂરી છે, એવું મારા સાહેબ કેહે છે, એટલે કે બધું કરાવતા. રમત-ગમત બધું કરાવે છે.
અચ્છા એવું છે, એમને અને આપડે જે તમારી સ્કૂલ છે. એમાં મતલબમાં કઈ રીતનું હમણાં કંઈક મેં તમારા સ્ટેટસમાં જોયું હતું કે. આનંદ મેળા નું કઈક આયોજન હતું., તો એ આનંદ મેળામાં શું હોય છે?
આનંદ મેળામાં તમારે જમવાનું રાખી શકો, તમે ગેમ રમી છે. રાખી શકો, એમાં તમારે રાખવાની હોય છે, એમ અને કઈ ખાવાનું. તમારે બનાવે ને, સામે વાળા ને વેચવાનું, એટલે એથી પૈસા લેવાના એવું હોય છે એમાં.
એટલે મતલબમાં તમે તમારો સ્ટોલ ત્યાં લગાવી શકો.
હા, સ્ટોલ લગાવી શકો, આપડે સ્ટોલ ન લગાવી તો. કઈ વાંધો ન, આપણેે ખાલીમ ફરવા માટે જઈ શકો, આપડેથી ક સ્ટોલ લાગેલો છે, જેમાંથી આપણે ખાલી ખું તો ખાઈ પણ શકવી.
અચ્છા, અને મોસ્ટ ઓફ ધી બધા સેના સ્ટોર હોય છે, કોઈ વસ્તુઓ ના હોય છે.
નહી ખાવાને, ખાણી-પીણી ને જ હોય છે. ખાણી-પીણી ના ટોલ રાખે, કારણ કે
અચ્છા, સેના સેના સ્ટોર રાખ્યા હતા, લોકોએ
અમુક લોકોએ બાસ્કેટ ચાટ રાખ્યા હતા, પાઉ-ભાજી હતા, પોકો પાણીપુરી એ બધું ઘણું હોય, ભેડ.
આપણાને જે રાખો એ, રાખી શકીએ.
વળાપાઉ ને, એવું બધું હ જે રાખું શકો, તમે મે પણ સ્ટોર રાખ્યો, તો ચા નો આવો.
બરાબર તે રાખ્યો, તો હા મેં જોયું હતું, તને કઈક ઓહ કંગ્રેચ્યુલેશન કંગ્રેચ્યુલેશન મેં જોયો હતો. તાર કોટા સ્ટેટસ છ, એના.
અચ્છા, તમે શું રાહી, કીધું સ્ટોલમાં.
ચા માં ચારાખી દી ચા.
ચ પી દાતી બધાય.
હા, ચા ભી દી હતી.
ઓહ, કોંગ્રેચ્યુલેશન જોયું તું, મે ચૂલા ઉપર બનાવતા ત ત્યાં. ચૂલો બનાવવા દીધો હતો.
હા, ચૂલો તમારે બનાવ બનાવા જતો તો, સાહેબે કીધુંર કે તમે બનાવી શકો, પણ એટલે તમારો સ્ટોલ આમ ગેટ બાજુ દૂર રાખ્યો કે, અમે ચૂલો બનાવી શકો છ.
વાહ, વાહ, વેરી ગુડ સારું કેહેવાય, અને આપડે જે સ્કૂલની બીજી ઈ પ્રવૃત્તિઓ બીજા કેવા. કેવા કાર્યક્રમ થાય છે, મતલબમાં
બીજા રમત-ગમતમાં તમે કરી શકો, બીજા તમારે. ચિત્રકામ સ્પર્ધા થાય, મૂર્તિ કલા માટે તમારી મૂર્તિ સ્પર્ધા થઈ શકે છે. અલગ-અલગ સ્પર્ધા એ થાય જ છે, બધે હે.
તે સ્પર્ધા પણ થાય શકે.
હા, મૂર્તિ સ્પર્ધા પણ થાય છે, માટી તમને લઈને આવવાની ઘરે થી, અને એમાંથી ગમે તેની મૂર્તિ બનાવી. અમુક લોકો ગણપતિજી ની મૂર્તિ બનાવે, અમુક લોકો ઘોડો ભગવાન એ બધાની મૂર્તિ બનાવી કરે.
મતલબ માં તમારે ત્યાં છેને, બનાવાનું હોય છે, ઘરેથી બનાવીને નથી લઇ જવાનું એમ ને.
ના, ઘરે-ઘરે થી ખરીર માટી ની બધી વસ્તુ જ લઈ જવાની, બાકી ત્યાં જઈને બધું બનાવવાનું. હવે ઘરેથી બનાવવાનું, બધા તૈયાર લઇ જાય ને.
હમ્મ, હમ્મ સાચી વાત છે, પછી ત્યાં તમને કેટલો ટાઈમ આપે, મૂર્તિ બનાવવાનો.
એમ બે કલાક, ત્રણ કલાક જેવ મૂર્તિ લોકો બનાવવાની, સાઇઝ રાખે એવી એ.
બરાબર, અને હમણાં તમને કંઈક કોઈ ડેરીમાં લઈ ગયા હતા, એનું કાર્ય વ્યવસ્થા જોવા મળે, બરાબર કેવી કેવી લાગી તમને સુમલ ડેરી? સુમલ ડેરી જોકે સૌથી મોટી કહેવાય છે, આપડા જિલ્લાની.
હા, એ ડેરી ઘણી સારી છાંદા થમ, આપડે જ એટલે દૂધ બનાવતા, બધું સુખવાડે આપણે. એક મોટા હોલમાં લે જઈને એમાં. પ્રોજેક્ટર ઉપર બધું દેખાડ કે, આવી રીતના દૂધ બને, આવી રીતના બ્રેડ બને, આવી રીતના બીજા બધું. પેન્ડા એ બધું બને, બધું દેખાડે અને તમને પણ લસતી એવું કઈ પીવા પણ આપે.
બરાબર, એટલે મતલબ તમને આખી ડેરીની જે પ્રોસેસ છે, એ બતાવે કે, કેવી રીતે થાય છે, થાય છે. બરાબર, બરાબર તો તો બહુ સારા કેવાય, તમને આવી રીતે બધે અલગ-અલગ એટલે ફીસ પણ પ્રાઇવેટ સ્કૂલ કરતા ઘણી ઓછી છે, એમને.
અમુક વાર તો હોસ્પિટલ દેખાડવા પણ લઇ જાય છે.
અચ્છા, અચ્છા લઈ ગયા ત તમને.
હા, અમને હોસ્પિટલ ગયાતા પછી પોલીસ સ્ટેશન બતાવવા પણ લઇ જાય.
પોલીસ સ્ટેશનમાં પણ તમને લઈ જાય છે.
હા.
તો પછી ત્યાં તમને ત્યાંના ડોક્ટર જો હોસ્પિટલ લઈ જાય, તો હોસ્પિટલ ના, ડોક્ટરો અને પોલીસ સ્ટેશન ના જે અધિકારીઓ, એમની સાથે વાત કરવાનો મોકો મળે.
હા, મોકો મળે હી, સામે આપણી સાથે જ આપણી સામે જ આપણને. હોસ્પિટલમાં અમને લઇ જાય ને, એટલે અમારી સામે જ બધા ડોક્ટરો હોય, એ આપને સીપીઆર આપતા. કોઈ ને, કઈ બૈડા હોય તેનું. જલ્દી સારવાર માટે હું કરું? એ બધી માહિતી આપ આપે. આપણે એમની સાથે રૂબરૂ વાત પણ કરી શકીએ, પોલીસ સ્ટેશનમાં પણ આપણે એમની સાથે. કરીએ કે, રૂબરૂ વાત કરી શકી, કોઈને એમ કયો કોઈ-કોઈ આપડે કઈ કરે. કઈ એની પર કાનૂનની જૂથમાં લાગે, બધું કરીએ કે.
એ બધી વસ્તુ તમને ત્યાં કેતા, એમ ને મતલબમાં
હા, બધું કઈને.
બઉ સારી કામગીરી કહેવાયને, તમારા સ્કૂલમાં કેટલા ધોરણ ઉગીની છે.
હા.
તમારી સ્કૂલ માં કેટલા ધોરણધી છે ત્યાં?
નવ થી બાર.
નવ થી બહાર છે, તો એક થી આપના નથી.
એક થી આઠ ના, એ સવારપડના જે પ્રાઈવેટ સ્કૂલ કહેવાય છે, જેની તે ચૌદ હજાર ફી હોય છે.
બરાબર, એટલે મતલબ આ અર્ધ ગ્રાન્ટેડ સ્કૂલ છે, એમ ને.
ગ્રાન્ટેડ પેઠ
બરાબર, એટલે સવારમાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થી બધાની સવારની પાળી હોય છે, એમને.
હા, અને અમારી બપોર ની પાડીયો હશે.
બરાબર, અને સવારની પાડી હોય છે, એનો ટાઈમ શું હોય છે?
એનો સાતથી ને બાર વાગ્યા સુધી નો હોય છે ને, અમારો બારથી સાડા પાંચ જેટલો હોય છે.
બરાબર, તમારે ફૂલ ડે હોય છે, અને લોકોને હાફ બે હોય છે, એમ.
હ, હાફ ડે હોય છે, અમારે ફૂલ ડે હોય છે.
બરાબર, બરાબર. અને શિક્ષણ કાર્યમાં કેવું હોય છે? મતલબ આ ટેકનોલોજી નો ઉપયોગ તમને ભણાવે છે. કે પછી નોર્મલી.
ટેકનોલોજી, ટેકનોલોજીમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે તે. બધા સ્માર્ટ બોર્ડમાં જ ભણાવે છે, કારણ કે સ્માર્ટ બોર્ડ આપણને સારું પડે, ભણાવવામાં એમ.
બરાબર છે, અને આજે હમ્મ, હમ્મ. અને આ તમારી જે સ્કૂલ છે, એ એકલા બોઈઝની જ છે ને.
હા, એકલા બોઈઝની જ છે, ત્રીજી છે, બીજી એક એકલા ગર્લ્સની છે, એ અમારી બાજુમાં છે એમ.
અચ્છા, મતલબમાં ગર્લ્સની બોઈઝની બંને એક જ સ્કૂલ છે, પણ મતલબ, ગર્લ્સ-બોઈસ વિભાગ અલગ કરી નાખ્યા છે, એમને. હા, મતલબ બોઈઝની સ્કૂલ આ બાજુ છે ને. છોકરીઓની સ્કૂલ પેલી બાજુ છે, એવી જ રીતે ને બરાબર તો, તો બઉુ સરસ વ્યવસ્થા હશે.
હમ્મ, બહુ. અને બધા સર ટીચર પાસા સરકારી નોકરીવાળાને બધા અનુભવી ટીચર આવે, એટલે વાંધો નો આવે.
ના, ના સાચી વાત છે, ગવર્મેન્ટ ટીચર્સ હોય, એટલે ભણેલા પણ વધારે હોય.
હા, બહુ.
બરાબર, મતલબ તમારી સ્કૂલમાં પ્રવૃતિ સારી થાય છે, અને ભણવાનું પણ. સારું છે, અને ટેકનોલોજી સાથે ભણાવે એમને.
હા.
તમને પ્રવાસ હમણા મતલબ પ્રવેશ કાર્યનું પણ આયોજન કરે છે, એમને
આ કરે છે, પ્રવેશ કાર્ય હમણાં જ આયોજન કરુ ત્યારે. આપણા જિલ્લાના મેયરને બોલ્યા તા, આપણા જિલ્લાના કોર્પોરેટર આવ્યા હતા, બધા આવ્યા હતા.
બરાબર છે. મતલબ તમારી ગ્રાન્ટેડ સ્કૂલ છે, એટલે પછી ત્યાં કોઈ પણ પ્રોગ્રામ હોય તો, મોટા-મોટા અધિકારીઓ અથવા મોટા-મોટા મેયરો પણ આવે છે એમને. હમ્મ, હમ્મ, બરાબર, બહૂ સારું કેવાય. તો પછી આપણે એડમિશન કરાવવું હોય, આગળથી ફી ભરવાની હોય છે કે, એડમિશન સાથે જ. ફિ ભરી દેવાની, પાછળથી ભરવાની.
તમારી ઈચ્છા તમારે એડમિશન સાથે ભર્યો તો બી કે, વાંધો ને, એડમિશન પછી ભરો તો, બી કે વાંધો નહીં.
એવું છે, એમ ને અને કેટલી કિધી, તમે ફીસ.
પચીસો રૂપિયા જોઈશે, બે હજાર પાંચસો
બે હજાર પાંચસો છે એમને ખાલી,
હા
બરાબર છે કાઈ નહી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલી સરસ માહિતી આપી એટલે, અને હું જોઈ એડમિશન, કરાવવા આવીશ અને મને હજુ બીજું કઈ લોકોને પ્રશ્ન હશે તો હું તમને ફોન કરીને પૂછીશ તો જરાક મને એટલું સજેશન કરજો, માર્ગદર્શન આપજો બરાબર,
જરૂર આપીશું.
ઓકે બસ શાંતિ તમારે શું કરો, બધા ઘરના બધા મજામાં છે.
હઉ બધા મજામાં.
એવું એમ ને કઈ નઈ ટાઈમ મળે ત્યારે આ બાજુ આવજો. અને હજી એક વાર કહું છું કે ખૂબ ખૂબ થેન્ક યુ. એ તમારે લીધે મને સ્કૂલની જે. પ્રશ્નો હતા જજકુલ વિશે એની માહિતી મને મળી ગઈ એટલે.
ના ના એમાં કઈ વાંધો નહી થેન્ક યુ બાય હું.
ઓકે બાય.